તો
હલો.
બોલ.
મારો અવાજ આવે.
આવે હે.
હા.
હ મારો આવે અવા
હવ તારો તો જ ના આવે તારો તો પેલા અવાજ આવે.
હા તો બોલ.
હમ્મ હમ્મ.
હમ્મ.
સોમનાથે આ
હોવે એ તો ભૂડા દરિયો રાતનો આખો શો હોય છે. જે જે રીતે ચોરી થએલી હ ક્યાબા બધી સ્ટોરી કે હે એમાં. બતાવે.
હા હ. હા પણ ઈ પણ આપ અંદર જે વસ્તુ લઈને જવા દેતો ન
હ હ.
હ અ.
કશું વસ્તુ નઈ લઈ જાવા
ના ફોન કે ના કોઈ હાથમાં પહેરવા કે એમને એમ તમે જેવા છો ને એવા જ.
એટલી આઈ સિક્યોરિટી હે.
હ અ.
ના બધી રીતે કડક કાયદા હે.
હા કડક કાયદા થઈ ગયા. હમ્મ બીજું સુ શાંતિ હે રેડી.
હવ રેડી એકદમ તારે કે.
બસ અમારે હે રેડયો જાય કેન.
હા.
હમ્મ હમણાં વિશાલયા નિયર નો ફોન આયો તો
હા.
એ કીધું કે તારે કેવું ચાલે મે કીધું રેડે કીધું મેં કીધું તારે આબુ નઈ સુરત થી ઘરે કીધું કે મહિના પહેલાં મે આવું.
હા.
અને કે આપણેે બસ કે ફરવાનું પ્લાન બનાવવાનું જ છે ફરવા.
ચાલે.
મેં કીધું હ કે તું ચાલે. આપડે બધા એક જવા મિત્રો જ તો કો ફરવાની મજા આવે હારી ગાડી રિલેજન હારુ, ઘરનો ગાડીનો ડ્રાઈવર હોય, તો પણ ભાડું ઓછું લે ને પણ એવી રીતે મજા આવે.
હા.
હમ. હા, મેં કીધ તું કે એમ આપડે જેમ કે તારા જે કોન્ટેક્ટમાં ગાડી હોય પણ એ લેતો આવજે નહી. ડાઈવરના થ તો જ કોઈ હતો કીધું આપડે બધા ડાઈવર જ છે ને કીધું.
હ, બધા ડ્રાઈવર જ છે.
હા એ કે હારું કે એમા સેટ થાય. કરી આલ્યું પણ આપડે જવું તો હે કે ફાાઈનલ ફરવા. હમ.
આપડે એક મિત્ર વડોદરા રહે છે ને એને લેતા આવજો.
આપડે એક મિત્ર વડોદરા લઈ ગયો હમણા
હ હ.
એ નહી લાવશે.
હા, એ હમણાં ગયો હો ને વડોદરા મેડિકલની અંદર. હા, થઈને આપડે હેડસ તો પણ તોય ચાલે. પણ દૂર પડી જાય.
એ પેલા એ સ્થળના લેવા એ ભાઈ આપડે તો આ બાજ જવાનું છે કાઠિયાવાડ.
હ એ બાજ ને કોણ એ શું આપડે એમ તો એક દિવસ ફોન કરશે બરો કે એ આઈજજા હ ને ઈ અનાવેતથી તૈયાર થઇ જાહે.
ચાલે, બે જણને ફોન કરવા બાર
હ હ. ચાલે અને જસવંત માધુસિંહનો ફોન બી જોયા ન તો શું કરે એ કેવું મેડિકલ ચાલે.
જબ્બર હતા. કે હારું હેડે. બે ત્રણ જણા દો મેડિકલમાં એ એક
હા હા. અને રઈ ક્યા છે હીરોય.
હવ.
હ, પણ આમ તો એને હાઈટ નાહહી પણ એઈ પ્રમાણે સેટ થઈ જાય.
લાગે છે રહશે.
હા.
ભાઈ નકકી નહી એનું.
હ હા, પણ એ પણ ઘરેથી કંટાળીને ગયોય મારે પેપડું તો ગતું તાકવું નહી.
એટલે જ તારે
હા.
હા.
સા લખી દઈએ. હા, ધંધો કરીએ જાય ને તો પણ એ મજા આવે.
હમ્મ ભાઈ એને પ્રશ્ન લે એનું કરી દેવાનું.
હા, ચાલે. હા.
રી હે જાય એકમાં બીજી ભનાવી દેવાની ત્રીજી ચોથી એમ એ બણાય દેવા હ
ચાલે ચાલે વિશાલ નો વિશાલ ક્યાતો હતો કે મારે કે હવે અલગ બનાવી પોતાની બનાવી
વાત હોભળી તને
ચાલેધું પોતાની બના નાખે તો એ ચાલે તું જે નોકરી કરે છે એ તમ નાખી માહિતી તો હશે જ કે મેડિકલ માં કેવું હોય ને કેવું ના હોય કઈ રીતે દવા વેચવાની કઈ રીતે નાભવા એ તને આખી જાણકારી મળી જશેધું ચાલે કીધું અલક બની નાખ કાય તો કે તારે અસ પ્રશનલ ધંધો થઈ જાયને આખી જિંદગી ન જીવન જ સેટ થઈ જાય
હમ તાલે
હા-
બધી રીતે ચાલે.
હા.
દેવાનું ભ આપડે થઈ જ ને હોય બધા આવી જ્યા એક એક
હા
હા-
ચાલે બીજું ક તમારે રેડી છે.
હવ રેડી તારે
મોલમાં કેવું ચાલે કો એમ મમો કો હયરણ બીજા નહી કરતા એવું
મુવામાં ના આપી હેરાન કરે એમ છે હવે
હા બરોબર- આમી એ ચેક સેટ કરવાનું કરો પણ ચારું શેઠ સારી જગ્યા થાધું નહી
એવું હૈ
હા.
હો આ જ તો મારપ હૈ
હઉ તો ચાલે
હ તમારા જ્ઞાત ના હ બધ
હા પણ તું હોય તો મજા આવે ના કે તું ઘરે આવે ને હું આવું એમ ના મજા આવે
ના ના મોહદ રહીશ
હા બીજું
હ શાંતિ
હા
હમ-
શું સરરણ ભાઈ આપણે શું કરાય
સણ ભાઈ હો તરેડી ફરે
હ ફોન કર્યો તો કીધું લ ત્યા ફોન કરું કે હું ઘરે જઈને કે તન કરું
હાર્દિકને ભેજશ તો
હા બન્ને હે એ ના આકાશ ને બધાયે
અચ્છા બતા જ
કોઈક નાસ્તો બીજો કરતા રહતા.
બસ ઈ એના સારું વળી ફોન કર્યો તો મન અમણે.
આર્થ હાર્દિકનો ફોન આયા તો.
હઅ.
કે મારામ નાશને કે પેમેન્ટ. કીધું કેસ પડી કીધું માર પાહે.
હા.
ઓનલાઇન કીધું મુ નઈ વાપરતો
હઅ.
પહી કે હારુ.
હા હા. પૈસા ઈયન વાપરવાન પૈસા લેવાના આપડા પાહે.
હોવે. નાસ્તો ન બધું મોજ ઈઓને કરવાન. રખડવાની અને અન આપડે ધંધો કરીન મરી જા અને એન પીએ ન પૈસા આલવાના અને તો પાસા તો પહી મગાઈ નઈ. ક્યા લઈન.
હા માગા તો એમ કેય કી અમે ચોય ગોમ છોડીન જતા રયા હાલ શોરા.
આજકાલમાં તાર આઉ હે.
ઓહ.
હા હા.
હમ્મ.
બીજ રેડી?
બસ રેડી. તારે?
બસ રેડી હે હાલ તો.
બસ તાર.
હા.
કેવું ચાલે?
હાલ તો આરામ કરહ. અને એક પહેલાય હે ગરીન. એક કયાનું કારણ એમ કરસ ઘાસતાર નાખન.
હા.
હુંકી સાર નાખન એમ કરીન દિવસો કાઢહ.
અચ્છા.
હવે ગર ગોઠવું આપડે દિવાળી આવાથી નજીક.
હા, સાલે આપડે એવી રીત ગોઠવું છે ક અમ ત્યાં ત્યાં સેટ થઈ જાય ન
હમ્મ દિવાળીના આપડે ઓય. મેળો બીજો પાળી.
હા હા.
તોય મજા આવે.
હમ્મ મજા આવશે.
હા.
હમ દિવાળી હુધી કાઠો થઇ જાય. એ.
હા.
દિવાળી હુધી કાઠો થઈ જાયન પહી કર કોક પ્રાઈવેટ આપડો પ્રશનલ.
હાવ તોય ચાલે.
ચાલે
હા જે આપડે જેવું વિચાર્યું હત ને ઓ એલ્યમિડિયમ નું
હા
એ આપડે પોતાનું કરી નાખે ને તો મજા આવે આપડો પોતાનો ધંધો જેવી રજા પાડ્યો હોય પડવરાય હ
જ્યાં જવ હોય જવાય પૈસા મળી જાય.
હા પૈસા મળી જોય ધંધોય સારો થાય ને એમને આવ કે ખૂબ એન
ખૂબ લેમેટ બાર
હા પણ એની હંગાત હંગાત આપડું સીલિંગનું આપડે સેટ કરી નાખો
હા
યમાયાવકો વધાારે હા હા
હા
તને તો આવડતું જ હશે કારણ કે તું ખુધારે હા હા બીજું કહો.
બસ રેડી
હા ને એવી મસ્ત લોબીની મોટી દુકાન હોયને તો લઈ લેને તો પણ ચાલે
હ દુકાનની વ્યવસ્થા છે જ આપણા આપે
હા
મોટી સિટી નાખવી છે મહેસાણા, અમદાવાદ
હા ચાલે ન મસ્ત મીડિયા વાળું વાયરિંગ અ વાયરલ કરી નાખો તોય ચાલે અસલ વિડીયો બનાવો ને તો સારા ઉપડે
હા
હ થા છે બધું થાહે ટાઈમ લાગશે થોડો
હા પણ આજે આપડે ઉંમર નઈ થઈ હા ધંધા કરવાની ઉંમર આપડે હવે
એ રાઈટ વાત
હા આપડે સેન શાંતિ શાંતિ કામ કરે જવાનું છે કોઈ એવું કોઈ ખાઈ જાવ ખાઈ જાવ કે એવી ઉતવાળ કરીને આપણે કોઈ કોમ કરવાનું સેની.
ના
હા અને મોદકો આપડે પોચ દિવસ અસલ લોબીણમાંથી કામ કરીને વધારે ટાઈમ કાઢીને કામ કરેને તો બસ બે ત્રણ દિવસે ચા કેરાવરં તોય ચાલે
હવ ચાલે ત પોત દાડા રજા પાડે તેવો
હહ વોધો ના આવે એમ થાય કે આપણે ઈ માણસનું કામ પૂરું કરીને આવ્યા સીએ કો વોધો ના આવે. હા
હમ
તો ચાલો એલ્યુમિનિયમ નો કંઈક સેટિંગ કરીએ
હા એ કરીને તાર પૈ છે આમાંછ જઈ ગયા ને
હા એમાં જગ્યા તો ત છે પણ એમાં જ આઈ ટી આઈ કરેલું હોવું જોયે એ
એ કાઠું છે.
હા ઈ કારટું હે પણ ઓરિજનલ છે સર્ટી બીજી નહી મળતી.
ના મળે એમનેમ એમ કર્યા.
હા છે જો ઓરિજનલ સર્ટી નું તું અ કોન્ટેક કરીને જોઈ સેટ કરી આપતો. હોય તો સેટિંગ થઈ જાય.
થય થઈયા. એ કરશો કો આવા દેન ટાઈમ આવા દે થોડો.
હા ટાઈમે એ આવશે બધું કોમે થાય ને બધું હારવા ના થાય.
હે
બધું સારું થાય હે.
સારું થાય.
હા બીજું કે રેડી એ તારે. એમ.